હલો
આવે છે અવાજ?
હા હા આવે છે તને આવે?
હા આવે છે એકદમ વ્યવસ્થિત આવે.
ઓકે શું કરે?
કઈ ની હું છે ને યુટ્યુબમાં વિડીયો જોતી તી રેસીપીના.
શેની રેસીપી?
એમ તો બે ત્રણ જોઈ. પિઝા બનાવવાની પછી ગાર્લિક બ્રેડની
ઓકે તો કેમ બનાવાય કે મને પણ?
હ હ તમારે બનાવી
હા હા બનાવીશ ને.
ઓકે કાલે બનાવજો.
હ કાલે બનાવીશ કે હવે કેમ બનાવાની?
કહું જો ગાર્લિક બ્રેડ એમ તો મને આવડે જ છે બનાવતા. તો એમાં કઈ ચેન્જેસ હોય તો એટલે જોતી તી.
ઓકે
હમ એના માટે મતલબ હાર્ડ કય નથી યાર ઓ ખાલી બ્રેડ જોતા હોય લસણ જોતું હોય બટર જોતું હોય
પછી ધાણા ભાજી એન્ડ યાદ કરવા દેવો યાર શું હતું ઉ બીજું તો એક મિનિટ યાદ કરુ ને ચીજ જોતું હોય.
હમ બીજું
પછી તીખું ભાવતું હોય તો એમાં શેજવાન ચટણી પણ એડ કરી શકાય માયો એડ કરી શકાય.
ઓકે ચીલી ફ્લેક્સ
એ તો ઉપરથી
હા હા
તમને ખબર છે એમ?
ચીલી ફ્લેક્સ અને બીજું શું?
આગેજીનો ઓકે
ઓ
અ રેડ ચીલી ફ્લેક્સ એન્ડ આર્ગે જન
ઓ ઘેનો ઓ ઘેનો ઓ ઘનો.
હા ઓકે્
એ બંને તો ઉપર થી લેવાનું હોય એમ. એમાં એડ કરીએ તો એ ચાલે બટ મને ઉપરથી વધુ સરસ લાગે એ ટેસ્ટ એમની જજે.
ઓકે.
હમ જો તેલમાં છે ને પેલા લસણ છે ને ફ્રાય કરી લેવાય બ્રાઉન થાય ત્યાં સુધી.
ઓકે.
પછી ડીશ માં કાઢી નેને ચમચી તથી કે મેચલતી છે ને સાઉ મેશ કરી લેવાય એટલે એમાં પછી બટર નાખાય
હમ હમ
પછી ધાણા ભાજી એડ કરે ને તીખું કરવું હોય તો પછી રેડ ચીલી ફ્લેક્સની એમાં નાખો ને તો ચાલે એમ
ઓકે.
ને બ્રેડ ના છે ને ચારેય સાઈડથી કટ કરી લેવાય
હમ પણ કટવાળી બ્રેડ આવે. ઓલરેડી મતલબ કટવાળડી પણ આવે છે થો હે
અ આવતી હશે મને નથી
હમ હજી જ મું લઈ આવ્યો.
હ હો એવું
હમ અને પ્રાાઈસ થોડી વધારે હોય પણ એમાં પેલું ના આવે બ્રાઉનીસોળી કટ કરી લીધી આવે ઓલરેડી.
અરે તો તો બહુ સારું કેવાય એટલી મહેનત ઓછી.
હા માણસ સોલ્યુશન મળી ગયા એમ. ક્યાં ક્યાં માણસો ને તકલીફ પડે હ હેને હા.
તો પછી ઓ લોકો મેશ કરેલ હોય ને બટર ને હમ લસણ ની પેસ્ટ ની એ બ્રેડ ઉપર લગાડી દેવાય પછી જો પેલા બ્રેડ ઉપર માયોયોનીઝ ને શેઝવાન ચટણી હોય ને ઈ લગાવી દ. તીખું ભાવતું હોય તો જો તીખું ના ભાવતું હોય તો શેજવન જેટ ના એડ કરે પીઝા સોસ એ આવે. પીઝા સોસ એડ કરી દઉ ચાલ એ.
ઓકે.
હમ તો પછી લસન ની પેસ્ટ હોય બટર હોય. એ લગાડી ને એની ઉપર ચીઝ નાખ લેવાય
બરાબર.
પછી ઓવનમાં ને ઓવન ના હોય તો શું કહેવાય પેન હોય ને એના પર કઈક રખાયને ડીશમાં રાખી દેવાય એમ લો ફ્લેમ પર
કેટા કેને.
હું
કે ખુલ્લું ઢાકી નને કે ખુલ્લું.
હા ઢાકીન ઢાંકીન ચીઝ મેલ્ટ થું જોઈએ ને.
ઓકે ઓકે ઓકે બરાબર.
હમ ખુલ્લું રાખીએ તો પછી ચીઝ મલટ ના થઈ ને
હા હા હા હા તો પછી બ્રેડ ભળ જાય.
અરે એટલે જ એના નીચે ડીશ જોજો. નહી જ જો જો એક વાત કિ રકાઈ. એની ઉપર િશ માં બ્રેડ રખાય એટલે બ્રેડ ભરે નહી‌. ડાયરેક્ટલી તવીમા પલેટ રાખશો તો તો બળી જ જાવાની ને
ૐ ઓ ઓ બરાબર છે
હા એ તો પીઝા હોય કે બ્રેડ હોય ડાયરેક્ટલી મતલબ હવ મરાંક ક્ષને પેન ઉપર તો તો એ બરી. એટલે ડાયરેક્ટલી ક્યારેય ના રખાય.
ઓકે એવું હોયને.
હા આયા મળી ગયું ક્યારે બનાવશો?
હવે એ ટાઈમ મળે ત્યારે બનાવીશ.
નહી કાલે બનાવું શું કીધું એ કાલે જ બનાવવાનું મને ફોટો મોકલવાના. કેમ બનાવ્યુ હા આ તો સાંજે તો ઘરે હોય.
અં અં એ વાતેય સાચી.
તો પછી પાંચ છ મિનિટ થાય બનાવતા.
હા ચોઈ ન સાર
ઓકે સારૂ.
અં હ હ
હુ એમાં પછી ચીજો ચીજ મેલ્ટ થઇ જ પછી મસાલો કઈ પેરી પેરી મસાલો એડ કરવો હોય તો કરાય.
હ.
પછી એના પીસેસ કરીને ખવાય તમને ચીઝ ભાવે?
હંઅ અમે તો બહુ ભાવે.
મને પણ બહુ ભાવે યાર ઘર નુ બધા એમ કે અને તો વાટકો ભરીને ચીજ જ દેવું જોઈએ. હુ બ્રેડ કાય દેખાતો નથી નકરો ચીઝ નાખે.
હા હા હા હ ઉવ.
ટેસ્ટ નથી આવતી મે ચીઝ વગેરની.
હકન પનીર પીજા પણ સારા બને. પનીર કેપ્સી કંમપીજા હ હવે ડોમિનોઝ બને એવું ખાતેદાર.
અરે એ પણ ઘરમાં બહુ સરસ થાય છે મેં એ પણ બનાવી જોયું.
એવું.
હા.
હ ઉ. પણ છે ને રેડીમેડ રોટલો આવે તો સારા મજા ન નથી આવતી મતલબ જે ઓ ટોમિનોઝ વાળા જે બનાવે છે. છે ને ડાયરેક્ટ અનડાયરેક્ટ મતલબ બદા માંથી જ બનાવે ને તો રોટલો ત્યાં જ લાઈવ જ બનાવે તો એ સારો લાગે. બાકી મજા નો આવે.
ડબલ ચીઝ વાળો ક્યારેય ખાધો છે મતલબ ડબલ હોય. એક જ રોટલો હોય બટ આપણે કેક કેમ વચમાંથી કટ કરતા હોય.
હ હ.
એવી રીતના ડબલ નો છે મતલબ ક્યારેક ટ્રાય કરજો ફ્રી ટાઈમ મળે ત્યારે
પછી ડબલ રોટલા પાકે કેમ
નહી એવી રીતના નથી કેતી ડબલ રોટલા રોટલો એક
તા હ વચ્ચે બે ભાગ કરી નાખે.
હા અ થોડોક જાડો એવો રોટલો લીધો હોય ને અ બછુ માં ભાગ કરી એના એનામાં પીઝા સોસ ને માયો એડ કરી દેવાના.
હ અ.
ને ચીઝ થોડુંક બહુ સુપર ટેસ્ટ ટાવે ડોમિનોઝ કરતા ય વઘુ સરસ થાય ડોમિનોઝમા મળે જ તે એવા એમ તો ડબલ.
હા પણ રેડીમેડ રોટલાનો પછી મજાનો આવે એટલે જે માથી ઓલા લોકો લાઈવ બનાવે ને જે રોટલા. મતલબ એ લાઈવ બનાવતા હોય ને લોટ માંથી. એનો ટેસ્ટ મતલબ સારો રેડીમેડ ટોટલામાં આટલું મજા ના આવે.
હમ્મ એ તમને એવું લાગે છે. ફ્રેશ રોટલા હોય ને પીઝા ના તો એમાંથી બનાવ્યું હોય ને ડોમિનોસ સરસ થાય.
એ તો ખાધા કેટલી વાર અમે ખાધા હા એ તો બરાબર છે. અમે તો કેટલી વાર મંગાવે રોટલા લઈને પણ એટલી બધી મજા ના આવે
હમ્મ એ તો પણ પછી બનાવતા પણ આવડવું જોયે ને મારે જેવુ.
હા એટલે તો કહુ છુ, તુ કેવું બનાવે એ જોશું એમ
જોય એના માટે ક્યારે મુહૂર્તે મળે નય
હા હા
મુરત જોય લે
હારું બાકી તમારામાં આઈ થિંક સાંજ ના કડી ખીચડી બનાવે કે
ના ના કઢી ખીચડી નય ખીચડી હોય ખીચડી હોવ રોજે રોજ
ઓકે
ખીચડી હોય જ છે.
તો પછી બીજી રસોઈ મતલબ રોટલા કે રોટલી
એ પણ હોય જ શાક રોટલી કે રોટલા દહીં દૂધ ખિચડી પાપડ સલાડ પામચા કે કઈ પણ એમ તેડેલી વસ્તુ ગમે એમ
એટલું બધું રોજે રોજ
હમ્મ ધોલે એકાદ બધું બધું ની સલાડ મરચૂ હોયને તળેલી હોય. પછી બીજું કઈ પાપડ એવી રીતે
ઓકે બહુ સારું કેવાય એમ એમ તો તમને મમ્મી પાપા ત્રણ જ પર્સન છો તોયે એટલું મતલબ ભલે ને થોડું થોડું બનાવું પડતું હોય, પણ એટલું બધુંય એમ
હમ્મ બાકી જો પછી પાપડ તળવાનો હોય પાપડ કા પછી કઈ પણ તળવાની હોય, કા તો કાકડી એમાં ફટાફટ થઈ જાય. શાક રોટલી અને ખીચડી ત્રણ વસ્તુ બનાવે બરાબર રેગ્યુલર વધારે ટાઈમ લાગે એમાં ખીચડીમાં જો કે વધારે ટાઈમ ના લાગે. હેને શા શા શાક અને રોટલીમાં નાાગે રોટલી કે રોટલા એમ
શાક માં પણ ના લાગે એ ફ્રાય કરીને હોલમાં જઈને બેસીએ તો ચાલે ખાલી રોટલીમાં જ લાગે તો બેજ રોટલી બનાવતા આ તો વસ્તુ તમે એટલી કીધી ને તો એમ થયું કે મમ્મી ક્યાર નો બના
બધું એક સાથે થોડું બનાવે કઈ હા કઈક કઈક મતલબ એમ હા હો.
સારું બાકી મેચ ચાલુ છે કે પૂરી થઈ
હા મે કદાચ બીજો મતલબ ઈન્ડિયાનો બેટિંગ હવે થવાની હતી. ઓલા લોકો ની થઈ ગઈ હતી.
ઓકે
હમ્મ કઈક વધારે રન કર્યા એ બહ ઘણા બધા રન કર્યા ત્યા હ હમણા તો લગભગ મે મતલબ હા હમણાં તમે જોયુ, ને ઇન્ડિયા લગભગ મેચો હારી જ જાય એ બધી હમણાં લાસમાં ટી ટ્વેન્ટી હરી ગઈ એ પણ કઈક નાની બઉ મતલબ કઈ ટીમ હતી યાર બહું નબળી ટીમ હતી એની સામે હારી ગઈ એ દેશની ટીમ સામે હારી ગઈ ઇન્ડિયા.
હો એવું.
હા હમણાં ઘણી બધી મેચો હારી ગઈ ઇન્ડિયા. આપણે આ આપણે એક એક એક દસ ને ત્રણ મેચની સિરીઝ હતી ને એક એક બરાબર છે ની. હવે આજે લગભગ જે જીતશે એ મતલબ સિરીઝ જીતી જશે એવું કઈક છે.
ઓ ઓકે.
હા.
એમ તો વિરાટ કોહલી રમતો હોય ને ત્યારે જોવાની મજા.
હા એ તો મજા અલગ જ છે ગાંડી.
અરે અરે સારું કઈ નહી. ચાલો અત્યારે રાખો હવે પછી વાત કરીએ.
ઓકે ખરી વાંધો નહી હે ને.
હા બાય.
ઓકે સારું બાય.
હા.